જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે ઘણા દિવસ પછી વાત થઈ રહી છે તો આપડે કઈ અ સરસ વિષયો પર વાત કરીએ
હા હા ઘણા દિવસ પછી આપણે વાત કરી રહ્યા છે અ આજે હું ઓનલાઈન શોપિંગ કરી રહ્યો હતો તો તમારા માટેતો હું અ બેહેતર છે ઓનલાઈન શોપિંગ કે ઓફલાઈન શોપિંગ
અ મારા માટે તો બંને બંને સરસ છે. બંનેને પોતાનો કઈ ના કઈ ફાયદો હોય જ
હા, હા. થોડાક અવ અહ હું મોલ થી અહ કાલે આવ્યો હતો અને થોડા કપ પડા અને જૂતા ખરીદ્યા તા.
વાહ! હું હજુ પણ ઓનલાઈન શોપિંગ કરું છું. અને મોટા ભાગની ખરીદી ઓનલાઈન માંથી જ કરું છું.
હા. અચ્છા સારું છે. પન મને તો દુકાન જઈને ખરીદી કરવાનો આનંદ આવે છે.
હા તમારી વાત બહું સાચી છે પણ મને તો ઘર બેઠા ખરીદી કરવી વધારે સરન લાગે છે.
હા. ઓનલાઈન શોપિંગમાં એવું શું ખાસ લાગે છે તમને?
અહ સૌથી મોટો ફાયદો એ છે કે સમય બચે છે. બહાર જવાની જરૂર નથી પડતી.
હા એ તો છે. સમય તો બચે છે પણ દુકાનમાં વસ્તુને સારી રીતે આપડે જોવાઈ શકાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. પર ઓનલાઈન દરેક વસ્તુને ઘણી તસવીરો અને વિગતો આપવામાં આવે છે.
હા. તસવીર અને વાસ્તવિક વસ્તુમાં ઘણી વખત ફરક હોય છે.
સાચું. પણ ગ્રાહકોને રિવ્યુ વાંચવાથી યોગ્ય નિર્ણય લઈ શકાય છે.
હા એ તો છે. પણ ક-ક કદી-કદી વાર કે ખોટા રિવ્યુ પણ હોય છે. હું તો મારી આંખે વસ્તુ જોઈ પછી જ ખરીદું છું.
તે તમારો વિચાર ખુબ જ સરસ છે. પણ ઓનલાઈન ભાવોની સર સરખામણી કરવી પણ ખુબ સરળ છે.
હા. દુકાનમાં પણ બે ત્રણ જગ્યા જઈને સરખામણી કરી શકાય.
હા. પરંતુ તેમાં ઘણો સમય લાગે છે. તેથી જ હું ઓનલાઈન પ્રિફર કરું છું.
સમય તો લાગે પર પરંતુ આપણા મનને સંતોષ પણ મળે છે.
હમ્મ. ઓનલાઈન ઘણી વખત મોટી છૂટ મળે છે.
દુકાનદાર પણ અહ નિયમિત ગ્રાહકોને સારી છૂટ આપે છે.
હા તે તો છે. ઓનલાઈન કેશબેક અને કૂપન પણ આપે છે.
ઓફલાઈનમાં ભાવતાલ કરવાની મજા જ અલગ છે.
અહ તમે છેલ્લી વખતે શું ખરીદ્યું?
હું તો એક શર્ટ અને એક જીન્સ અને સ્પોર્ટ શૂઝ ખરીદ્યું હતું.
હા તે તો ખુબ સરસ વાત છે. હું એ જ વસ્તુઓ ઓનલાઈન ઓછી કિંમતે લઈ આવ્યો હતો.
પરંતુ મારી ખરીદી માં સાઈઝ ની કોઈ સમસ્યા આવી નહીં.
જો સાઈઝ ખોટી હોય તો ઓનલાઈન બદલી પણ કરી શકાય.
હા પરંતુ હવે ઘણી જગ્યા એક કે બે દિવસમાં ડિલિવરી થઈ જાય. અહ મતલબ એમ કે, હા બોલો-બોલો.
હા. પણ ગામડાઓમાં હજુ પણ ઘણી વખત મોટું થાય છે. ત્યાં તરત જ ડિલિવરી નથી મળતી.
હા એ તો છે. અહ મને પરિવાર સાથે બજારમાં ફરવાનો આનંદ આવે છે, ઓફલાઈન શોપિંગ કરવા વખતે.
હા. પણ મને તો ભીડ અને ટ્રાફિક પસંદ નથી. તહેવારોમાં બજારની રોજક જોવાની મજા કંઈ અલગ હોય છે. પણ મને નથી જમતું ભીડ, આ બધું.
હા, એ તો છે. ક્યારેક ઓનલાઈન અ નકલી વસ્તુ પણ મળી જાય છે.
અ, હા. તે તો છે. તેથી વિશ્વનીય વેબસાઈટ પરથી જ ખરીદી કરવી જોઈએ.
પણ ઓફલાઈનમાં તો તરત જ ફરિયાદ કરી શકાય છે.
હા, ઓનલાઈન ગ્રાહક સેવા પણ હવે સારી, થઈ ગઈ છે.
નાના વેપારીઓ માટે ઓફલાઈન ગ્રાહકો ખૂબ જરૂરી છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. પણ, ઓનલાઈન દ્વારા નાના વેપારીઓ દેશભરમાં પોતાનો માલ વેચી શકે છે.
બંને પદ્ધતી સમાજ માટે ઉપયોગી છે.
એકદમ સારી વાત. વિદ્યાર્થીઓ માટે પણ, ઓનલાઈન પુસ્તકો ખરીદવા સરળ છે.
હા, પરંતુ અભ્યાસ માટે જરૂરી પુસ્તકો પહેલા જોઈ લેવા સારું છે.
હા. અને ઇલેક્ટ્રોનિક્સ ખરીદતી વખતે, હું મો ઓનલાઈન ઓફર શોધું છું.
હું તો પહેલા દુકાનમાં ડેમો જોઉં, અને પછી નિર્ણય લઉ.
આ તો ખુબ જ સરસ રીત છે, આખરે ખરીદીમાં ઉતાવળ કરવી ન જોઈએ.
હા એ તો છે. જરૂરિયાત પ્રમાણે ખરીદવી કરવી જોઈએ
હા. અને બિનજરૂરી વસ્તુઓ, માત્ર ડિસ્કાઉન્ટ જોઈને ખરીદવી, યોગ્ય નથી.
હા ગ્રાહક હંમેશા, અ ગ્રાહકે હંમેશા બિલ રાખવું જોઈએ. અને ખરીદી પહેલા ગુણવતા તપાસવી જોઈએ.
હા, અને ઓનલાઈન હોય કે ઓફલાઈન સાચેવતી જરૂરી છે. હું માનું છું કે બંને શોપિંગ પદ્ધતિઓનો પોતાનું મહત્ત્વ છે.
હા, હું પણ એજ માનું છું.
હા તમે ક્યારેક ઓનલાઈન કરિયાણેની ખરીદી કરી છે?
હા, બે ત્રણ વખત કરી ખરીદી હતી, અ જયારે ઘરે મહેમાનો આ આવવાના હતા અને બજાર જવાનો સમય ન હતો, ત્યારે અ મેં ખરીદી કરી હતી.
હમ્મ મને પણ એવું લાગે છે, કે એક ક્લિકમાં બધો સમાન ઘેર આવી જાય છે.
હા, પરંતુ ફળ અને શાકભાજી હું હજુ પણ બાજારમાં જઈને, અ ખરીદવા પસંદ કરું છું.
હા, એમાં હું પણ તારી સાથે સેહમત છું. તાજગી પોતાની આંખે જોઈને જ જાણી શકાય. તને શું લાગે છે? ભવિષ્યમાં ઓફલાઈન દુકાનો મહત્વ ઘટી જશે?
ના, એવું મને નથી લાગતું. લોકો હંમેશા વસ્તુ જોઈને ખરીદવાનો પસંદ કરશે, મારા મતે તો.
હા, એકદમ સાચી વાત આ તો. ખાસ કરીને સોનું ઘરેડા, અને મોંઘી વસ્તુઓ માટે લોકો દુકાનમાં જ જવાનું પસંદ કરે છે.
હા, કારણ કે તેમાં વિશ્વાસ ખૂબ મહત્વનો હોય છે.
હમ્મ, અને ઓનલાઈન ખરીદીમાં સૌથી વધુ કઈ વસ્તુ મંગાવી છે.
મેં તો પુસ્તકો, ઘડિયાળ અ હેડ ફોન અને મોબાઈલ અને અ ક્યારેક કપડા બપડા મંગાયલા હતા.
તે તો ખુબ જ સારી વાત છે. મારો અનુભવ પણ સારો રહવે છે. મેં ઓનલાઈન બેંક અને સ્પોર્ટ ટી શર્ટ ખરીદ્યા હતા.
વાહ એ તો ખુબ સરસ વાત છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શોપિંગ ઘણી મદદરૂપ બની છે.
અ આ કેવી રીતે?
કારણ કે અભ્યાસની સામગ્રી, નોટબુક પુસ્તકો અને સ્ટેશનરી સરળતાથી મળી જાય તેમને.
હા, તમારી વાત સાચી છે. પરંતુ ક્યારેક વિદ્યાર્થીઓ જરૂર વગરની વસ્તુઓ પણ ખરીદી લે છે.
એ તો છે, ખરીદી પહેલા જરૂરિયાત અને અ બજેટ બંને નક્કી કરવા જોઈએ.
હા. અને મારા પિતાજી હંમેશા કહે છે કે બચત કરવી પણ એટલી જરૂરી છે જેટલી કમાણી કરવી.
હા, મારા ઘરમાં પણ એ જ મારા પિતાજી કહે છે. ઓનલાઈન પેમેન્ટ વિશે તારો શું મત છે?
અ જો સુરક્ષિત એપ અને વિશ્વસનીય વેબસાાઈટ હોય તો કોઈ સમસ્યા નથી. પરંતુ ઓ ટી પી અથવા બેંકની માહિતી કોઈને આપવી ન જોઈએ.
હા એ તો છે. આવી બાબતોમાં સાવધાની ખુબ જ જરૂરી છે. અ ઓફલાઈન ખરીદી માં રો રોકડ અને ડિજિટલ બંને રીતે ચુકવણી કરી શકાય છે.
અ હા. આજે તો લગભગ દરેક દુકાનમાં યુ પી આઈ અને ક્યુ આર કોડ ઉપલબ્ધ હોય છે. ટેકનોલોજી એ ખરીદી કરવાની રીત જ બદલી નાખી છે.
હા સાચું કહ્યું તમને પેલા એક વસ્તુ માટે ઘણી દુકાનોમાં ફરવું પડતું હતું. આજે મોબાઈલમાં જ તમામ માહિતી મળી જાય છે.
એકદમ સાચી વાત. છતાં પણ મને ક્યારેક પરિવાર સાથે મોલમાં ફરવા ગમે છે.
હા મને પણ ખરીદી ઉપરાંત ત્યાં મનોરંજન અને ખાવા પીવાની પણ મજા આવે છે. એટલે ઓફ ઓફલાઈન શોપિંગ માત્ર ખરીદી નથી પણ એક અ અનુભવ બી છે.
હા અને ઓનલાઈન શોપિંગ ઝડપ સડે સરળતા અને સુવિધાનું પ્રતિક છે. તો તું શું આપણેે એમ કહી શકાય કે બંને એક બીજાના હરીફ નથી પરંતુ એકબીજાના પૂરક છે.
હા એકદમ ચોક્કસ વાત કહી તમને એક અ બંને એકબીજા ના પૂરક કહી શકાય તેમને ગ્રાહકે પરિસ્થિતિ મુજબ યોગ્ય અ વિકલ્પ પસંદ કરવો જોઈએ.
હા. અને કોઈ પણ ખરીદી કરતાં પહેલા ગુણવત્તા, કિંમત, ગેરંટી અને જરૂરત વિશે વિચારવું જોઈએ.
હા સમજદાર ગ્રાહક જ સા સારો નિર્ણય લઈ શકે છે. ચાલો પછી આપડે મળીને વાત કરીએ.
હા હા હા મને તમારી સાથે વાત કરીને આનંદ મળી જય શ્રી કૃષ્ણ.
હા મને પણ જય શ્રી કૃષ્ણ.